હું વ્યાજે હે? શું?
હેલો.
હા અવાજ આવે છે?
અરે આવે છે.
ઓકે ઓકે, શું કેય આજે શું બનાવાના તમે? અ તું ક્યારે ક્યારે ખાય ટાઈમ? હલો.
હા બોલ.
તું ક્યારે ક્યારે ખાવાનું ખાવાનું ખાય હે સવારે બપોરેને સાંજે ત્રણ જ ટાઈમ હશે ને?
મતલબ હા ત્રણ ટાઈમ.
ઓકે મે ચાર ટાઈમ. તો અમણે ખાવાનું.
બાકી તો નાસ્તો કરતા હોયએ.
ઓકે હ એટલે ચાર મિલ થઈ જાય ક એ ગણે તો.
નઇ એમ તો તો બો બધા થાય એમ તો નાસ્તો હું ચાલુ ન ચાલુ જ રાખું. લાયબ્રેરી માં બી ડબ્બા લઈ લઈએ.
પછી ગયા માં ણાં મારા સબીન નીચે પડી આવે. હાલો.
હા હલો.
નાસ્તામાંય મને તો લાગે વેફર ને જ ખાધી હસે?
ના હવે, હું નાસ્તામાં મગ લેઈજો, રોજે મગ વાવેરા ની. પલાળેલા.
એટલે બનાય ને? હા હા તેજ કેમ બોરેલા મગ. એટલે તે બરાબર કીધું નેમે.
રોજે એક વાટકી તો ખાવાના.
હમ સારું થસે એટલે એમ.
અરે હેરફોલ બો થાય છે ને વજન નય પ્રોટીન.
હા તે પ્રોટી એટલે ઇવેન્ચુલી મતલબ વેટજ વધશે ને? એમ, એટલે સારું છે મતલબ.
મારા હેરફોલ
કે મગથી સારા થાય મને તો ખબર ન‌ઈ હતી ને.
એને વાળ આપડા મેન પ્રોટીન ના બનેલા હોય તો મને
ઓ કે ઓ કે હા, એટલે કિનિક પ્લસ માં ખબર કે એગ નું પેલું આવે ખબર.
હા હા.
હમ એના લીધે છે. એ તો ચાલે મતલબ હા એમ મતલબ ઓવરલ ખાવા પડે એક જ ટાઈમે ખાય ને. વચ્ચે થોડું થોડું.
એક ટાઈમ બસ હું એ ખાલી જે મગ ખઉં ને એજ હેલ્ધી. તો બીજું કઈ હેલ્ધી ન‌ઈ ખાય.
સવારે બી તું મતલબ ચણા
મારી મમ્મી એ હોમ મેડ હોલીકસ બનાવેલુ.
હું બનાવલું હોમ મેડ?
હલ્લીક, હોમ મેડ અ મખાના કાજુ બદામ અને એવું બધું ડ્રાય ફ્રૂટસ ને, ઓલા ગ્રાઇન્ડ કરી દીધા. અને પછી એની અંદર કોકો પાવડર અને શુગર નાખી દીધી.
ઓકે.
મને કે હવે આ પીવા હોમ મેડ હોલીકસ છે હેલ્ધી.
હા સારું મતલબ સેમ હોલિક જેવું તો ન‌ઈ લાગતું પણ ચોકલેટી ટેસ્ટ તો આવે છે.
ઓ કે. સારું છે એટલે તારે તો ઘણો સમજ દુસા વ મતલબ તારે નાસ્તા લાઈક કઠી ને મતલબ બોલા ચણા. ખાઈ શકે તો પછી સિંગ છે, પીનટ્સ ઘણા ઓપ્શન છે તારા પર.
છે છે.
શું
હું બોલતી જ નથી.
અરે તો બોલ તારા જ ઓછા આવશે મારે શું.
યાર
હમ તારા
કોઈને નહી.
જેનેટિક છે મલબ હેરફો એમ.
મારા દાદા ને ટાલ વી ન‌ઓતી.
ઓ કે ખબર ની અવે.
મતલબ એ જીવયા ને ત્યાં સુધી. અ એમના વાળનો ગ્રોથ એકદમ આમ ગ્રોથ અને એરિયા વાળને ડાય બી ના કરે કે આવું બધું કેમિકલ વાળમાં ના લગે.
હમ, તારામાં જ ક્યાં કર છે તારામાં જ પ્રોબ્લેમ છે.
મારામાં આન ડેફિયસી હોવી જોઈએ.
મારે સારું છે અમારે તો નથી કોઈ ની હેર ફોલ એટલે સારું છે મારા હેર તો.
હ મારે કોઈને નથી કહ તો શું મારી બેન ન બી તું વાળ જોવે ને એનો વાળ નો ગ્રોથ થ્વી એટલો બધો અને એના આપણે કાપી દઈએ ને તો બે ત્રણ મથ માં તો પાછા લાંબા થઈ જાય. ખાલી મારામાં કંઈક પ્રોબ્લેમ. હેલો. હેલો-